એકદમ મજા આય એકદમ થોડી હમણાં થોડી ટેન્શન કે માત્રે બધા ગોટાળા ગોટાળા થઈ ગયા વાત
એમાં એવું તે શું થયું જે તમે ગોટાળામાં પડી ગયા
ના અમે બારગામ ગયા તા ને મારે જે લગેજ લઈને ગ્યાતા એક અમારી એક બેગ ખોવાઈ ગઈતી બોલો શાન થયા એ વાતે હેરા શાન થયાં પ્રાસ શી ગ એટલે આમ જે ફરવા ગયાતા ને એના બદલે આવામાં જ જાય કે બેગ કયાને એમાં તો છે ને મારી દવાઓ ઓ ને કપડા પહેરવાના અને બ બધું ખાલી ભગવાન ની દયા એટલી હતી કે રકમ અને દાગીના જે હતા ને અયા ગ્યા એટલે બચી ગયા પણ પણ કડ રકમ અને દાગીના તો કિંમતી આવ જે હોય ને રોજની ખાવાની કઈ જાય ને એટલે બહુ રામાયણ થાય થઈ જાય રાન થઈ ગયા બોલો
બાપ રે બાપ આ તો બહુ મોટી ઉપાધિ થઇ ગઈ તમારી સાથે ક્યારે થયું આ બધું મને તો કઈ ખબર જ નથી હજી સુધી અને એવું કઈ હોય તો તરત તો જ ફોન કર્યા રાખો તમને તો અમે કઈ કરી શકાય તમને મદદ તો કરીએ પણ એવી રીતે કેવી રીતે તમારી બેગ ખોવાઈ ગઈ એટલે ક્યાંક ભૂલી ગયા કે સામાન બહુ વધુ હતું એમાં ગણવામાં ગોટાળા થઈ ગયા કે થયું શું પણ એટલે ક્યાં ગયા ક્યાં તા તમે લોકો ફરવા એમ
અમે ફર ફરવાતો પણ ટ્રેનમાં શું થયું કે અમારે ભેગા હતા તો લુ કેહેવાય ને કે બીજા એને લાગે કે ત્રીજા એ લી ને અલગ અલગ આયવી તી એટલે એમ બધા અમને મને એમ થયું કે બાજુ ના ડાઈ હશે બેગ અને પછી
એમ થયું કે આપણે કો કરશું એટલે મળી જશે પણ આ થોડુંક અમ મારું એક ભૂલ થઇ ગઈ કે વ્યવ વ્યવસ્થિત ઘરે થી એવું ગોઠવણ કયરી હોય ને એ બે -બે ત્રણ -ત્રણ બેગોની જવાબદારી આપી દે જાય છે અને સમજો કે ચાલો બધાને બે કે- ત્રણ આપતા રએ એટલે પછી એમાં, તે નમ પૂછવામાં અને રાડમ. આમ ટેન્શન ટેન્શન પણ એવલું કે ને કે ખરાબ થાય ને એ પણ તમને તમને એટલે આ વખતે તો પરિવાર ને સાચવવા બાબત. હવે આપ ટ્રીપ કરશું ને. ત્યારે ઓલું કસે ભૂકી ભૂકી ને પીવે. એવી રિકક્ષાઈ રાખીને નીકળશું. પણ શું અમે બેગો બધી ડબ્બા તો અલગ અલ પેલા ડબ્બમાં છે ને બીજા નેમ કે આઠધા એકબીજા ના ભરોસે રહી ગયા. અને બધો સામાન ની ગણતરી કરી. ત્યાં છે નહી, હવે ટ્રેન તો તો નીકળીે એલ છેલ્લું સ્ટેશન હોય ને તો હજી થડું થોડી ગણી હોય તોડણે એક છોકરા ને ફટાકથી દોડ ડાવીએ કે ર સીટ નીચે, પણ આ તો ટ્રેન તો એટલે ટ્રેન નીકળી ગઈ. ને પછી એની ઓફિસે કમ્પ્લેન્ટ કરો તો એના પ્રોસીજર તમે જુઓ. તમારે ના હાકી જાઓ. એ બધું પછી અમે બધા એ નક્કી કર્યું. કે હવે પૈરાન થાય એમાં નાના છોકરા વાળા ના દ ભેગા હતા તમે વિચારવા એટલે અમે માન ખેંચી ને પછી નક્કી કર્યું. કે એક કે કરો, ને બાકીના બધા- પર આરામ કરતા થાય. આમ પછી
બાપ રે બાપ હેરાન ગતિ થઈ ગઈ તમારી તો નહી? એમાં પછી કેટલું બધું ટેન્શન થઈ જાય મારે જેવું હોય તો મારું તો બીપી જ વધી જાય. કે હવે થયું શું, પછી અમારે પણ એક વખત જો કે એવું જ થયું હતું. કે લગ્ન હતા મારા ભાઈના જ લગ્ન હતા. અમે બધા મુંબઈ થી કચ્છ તરફ જતા હતા લગ્ન માટે. ને એમાં છે ને મારા બધાને આવે શું લગ્ન માટે જતા હોય. તો આપણી પાસે દાગીના બી હોય ને જોખમ બી હોય ને ઘણું બધું સામાન હોય ને. તો એમાં એવું થયું કે મારા મમ્મી પાસે છે ને દાગીનાની આખી પોટલી હતી. તો પહેલાના જમાનામાં માણસો બધા શું કરતા. અ જે જેન્ટસ હોય ને એ લોકોનું આપડે ઓલું ગંજી આવે ને બનિયાન. એની અંદર એવું એક છે ને પાકેટ જેવું ખીચા જેવું બનાવીએ આપે બધા. સીવી આપે એટલે એમાં જે પણ જોખમ હોય ને એમાં નાખી. અને એની એક ચેઇન બનાવી ઝીપ લગાડી દે એના ઉપર. એટલે એમાં નાખે અને કરે. કે એ તો મારા શું છે દાદીને નાની ના જમાનામાં આવું બધું કરતા હતા હવે તો ખબર નહ શું કરે બધા. બટ પેલા કરતા તો ઈ ચણ હોય ને આપડો સાડી પહેરે પેલા તો બધા સાડી જ પહેરતા મોટા ઉંમરના. તો એ સાડીની નીચે જે આપણે ચણિયો પહેરેને એ ચણિયામાં એવું એક ખીચું રાખે ચોરખાના જેવું. જેની અંદર બધું જોખમ સોનું કે એવું કઈ પણ તમારી પાસે જોખમ હોય. તો એ એમાં નાખે ને એની ચેન બંધ કરે એટલે એનું વજન જ આપણને ચાલવામાં કરવામાં ખબર પડ પડી જાય કે આપડે બરાબર છે, એટલે ત્યારે એવું થયું કે મારા ભાઈના લગ્નમાં અ મમ્મીના હાથમાંથી મમ્મી એ કોઈક ને કાઢીને આપ્યું કે ભાઈ તમે આ રાખો હું હમણાં આવું છું. અને એમના હાથમાંથી પડી ગયું એ પેકેટ. અને પછી જે દોડા દોડી કરી બાપરે બાપ. એટલું બધું હેરાનગતિ થઈ ગઈને ચિંતા ચિંતા. કેમકે હવે એ જે દાગીના હતા ને એ મારા ભાભી માટે બનાવેલા હતા. તો એનામાં હવે જે આપણા ઘરે વહુ બનીને આવવાની હોય. જેની માટે આપણે આટલું બધું કર્યું હોય અને એના જ દાગીના ખોવાઈ જાય. એટલે કેટલી મોટી ચિંતા થઈ જાય. એટલે એટલું બધું ઓલું થઈ ગયું ને વાતાવરણ કે બીજા કોઈને કઈ સૂજ પછી તો લે અમુક માનતા કયરીને અમુક એ ગોતા ગોત કરીને બધાના. કપડાઓને બેગોને ખોલાવી કે ભાઈ જુઓ બધા ક્યાંક મળડ્યું કોઈના પાસે આવ્યું હોય તો જોઈ લેવ. પણ પછી છે ને શું થયું કે એક નસીબ અમારા એટલા સારા હતા અને વન એટલી દયા. કે એક અંકલ અમારે ત્યાં દાંડિયા રાસુલ હતું એમાં છે ને ઓ અંકલ એક સાફ સફાઈવાળા હતા. તો એ આખો ગુચ્છાનો ગુચ્છો જ હતો તો એમને એમ કે કંઈક હશે. ને એ કઈ બહુ એમને એટલી ખબર નહોતી પડતી થોડી મોટી ઉંમરના હતા, તો એમને ને અમારા ત્યાં બધા ભાઈ બહેનોને છોકરાઓ બધા મેંદી લગાડતા હતા ને બેઠા હતા ને. તો એ લોકો પાસે જઈને કહે છે જુઓ તો કઈક મળ્યું છે તમારું. જેવું ખોલો તેમ બધા દાગીના. એટલે ફટાક કરીને મારા મમ્મી પાસે આવ્યા અને છોકરાઓ એ કીધું કે, નાની આ જુઓ જો અંકલે અમને આપ્યું ને મારી મમ્મી એ એકદમ હાશકારો ભર્યો. અને એકદમ એને આમ જાણે ને કે જીવમાં જીવ ગયો. એટલે સાવ સાચી વાત છે તમારી એક હોવાય ને એટલે આપડી તો ચિંતા નો કોઈ પાર નો રે, એટલે એકદમ ટેન્શન જેવું માહોલ થઈ ગયું હતું. પણ હવે પછી તમને બેગ મળી કે નહીં અમને તો અમારું મળી ગયું. પણ પછી તમને બેગ મળી તો મળી કેવી રીતે એટલે ક્યાં તમે પૂછા પરસ ક્યરી? કે શું કર્યું જે મળી ગઈ બેગ.
હા હા પ પછી અમે ત્યાં નોંધ કરવી અમારા બધા પીએ અંગે શું બધાના ડબ્બા અલગ અલગ હતા એટલે એને બધી જ ટિકિટની આપે વિગતો આપ પી પડે ઓફિસમાં, અને પછી આપ લખાવાની એટલે એ લોકોએ શું કર્યું. કે જે છે ત્યાં એ લોકો ઇન્ફોર્મેશન આપી. દીદી કે સીટોની નીચે જો આ ટાઈપ ની કોઈ બાર ચિઠ્ઠી લખાવી લેલી છે એ. ઈ તમારે, એટલે જે આપડે કેબિન છે ને, સીધા બોલઈ બધા, અને એ લોકોમાંથી પેન્ટની ટ્રેનમાં છે ને આવી રીતે ખોવાયેલો સમયે પાછું આ સામાન ખો ખોવાઈ જાય એમાં એ લોકો ના ડિપાર્ટમેન્ટનું બો ખરાબ કે ઘરાક તો કમ્પ્લેન કર જવાનો જ છે તો અમે તો સીધું પોલીસમાં કમ્પ્લેન્ટ જ કરીએ ભલે પછી કેસ ચાલે ને ઈ બધી જફાનું નામ સાચવવા માટે જે ગવર ગવર્મેન્ટ ડીફટ બધી એક્શન લીધી. કે જેમા પર પહોચતા પહેલા છે ને અટેન્ડન્ટ કે બેગ અને અમે બસ કેવાય ને કે એ બદલાક લાયગા પછી બાર ચોવીસ કલ કલાક માં સમાચાર મળી ગયા તા કે બેગ મળી ગઈ. ઈ છે પણ અ સ્ટેશન પર આવી અને આપ એટલે અમારામાંથી બે ભાઈઓ જાયે આ એને લઈ પણ ઓલું કેહેવાય ને કે તમારી વાત સાંભળ ળી ને મને કે લીધે એમ કેવાયને કે આપણે બઉ દુઃખી તો હોઈએ ને દુખીને જોવાનું તો આપ આપણને હિંમન મળે તો તે આન આટલું બધું એનથી તો સારું જ છે ને એમ. અવે છે ને જયારે આપણને એમ લાગે કે ઓ આપડી પાસે તો બધા હંમેશા વધારે સંપન્ન અને સુખી લોક ને થોડક આમ કેવાય ને કે આપડા પગ જમ જમીન પર અડવા જોડીએે જો આપણું બધું સારું સારું મને અત્યારે તમારી વાત સાંભળી ને મને આ પોટલી આવી રીતે ને ખોવાય એટલી ચિંતા થઈ જાય એટલે લગ્ન પ્રસંગ તો એની સામે તો અમારી જે બેગ ખૂતા નો વિષય નો હતો. પણ એક માણસ છે પણ એવું કેહવાય ને કે દરેક એક ભૂલથી બધાની માટે સારું છે એટલે ને હવે અમે એઈખી કે બધા એ નીકળયે સરખા ટેગ લગાડી દેવાના. બધા અને જે બેગની જેની જવાબદારી બેગ સાચવવાની ઓલું આપણે શું થાય કે કય તકલીફ થતી હોય કઈને ઉપાડ વામાં એ તો કોઈ આવીને કે લાવ લાવ મને આપો. તો તમારી આવા બધા કોઈ નિયમ જ હોય કઈ હલકી બેગો લેવાની જેનાથી હું ઊંચકાય છે પણ કોઈએ એકબીજાને આપ પ્લે બેેક એમ જ બનાવી નાયખો અમે કારણ કે કઈક સતર્કતા રાખીએ તો પા પછી ભલે ભૂલો કરતા રહીએ તો તો પછી તામાં પણ ભૂલોથી શીખીએ ને તો માણસ
એકદમ સાવ સાચી વાત કરી તમે. અને આ તો બહુ સારું કર્યું તમે જે બધા પર ટેગ લગાડવાનું ને બધું નંબર લખવાનું કીધું ને ઈ તો સાવ સાચી વાત છે અને હવે બીજી વખત અમે બી ક્યાં પણ જવાના હશું ને આવા મોટા મુસાફરીમાં બધા ઘણા જણા ભેગા હોય તો હું ચોક્કસ થી જ એવું કરીશ કે ભાઈ જેમ તમે કહ્યું ને એવી રીતે જ બધાને એક એક બે બે બેગ જે પ્રમાણે માણસ હોય જે પ્રમાણે સામાન હોય ને ઈ પ્રમાણે જ બધાને એક એક બે બે બેગ પકડાવી દેવાની કે ભાઈ આ તારી જવાબદારી છેલ્લે સુધી તારે જ લેવાની એટલું સરસ તમે મને ઉપાય બતાયવો ને કે હવે તો આમ કહેવાય ને મજા આવી ગઈ સાંભળીને કે ભાઈ હવે બહાર જવું સહેલું થઈ જશે કે આ બધું કરી શકાશે એમ. તો બહુ મજા આવી અને પાછું ક્યારેક કંઈક પ્લાન બનાવશો ને તો તમને કે શું આપ આપડે બધા ભેગા જ અશું, આને ઈ બાને આપડે ક્યાંક ફરી આવશુ ભેગા બરાબર ચાલો ત્યારે મળે આવજો
કાલે ચોક્કસ આપડે પ્રોગ્રામ બના વસુ વાત કરીને આવજો અહ